કેમ છો મજામાં?
હા બસ એકદમ મજામાં
સુઈ તો નતા ગયાને?
ના ના ના ના બસ આ બધું કઈ ને કઈક વિચાર કરીએ કઈ ને કઈક ચાલે કરે.
હહ આપણે લેડીઝોને કામ એવા હોય ને એટલા એટલે આપને ટાઈમ ના બસ આ એના ઉપર જ ચાલતો જ હોય આપ આપણેે આજે એટલા માટે જ છે કે આજનું ટોપિક છે મહિલા સશક્તિકરણ આપણે એના ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. કે લેડીઝ એટલી પણ ફ્રી ના પડી શક કે ને ગુલામ તરીકે એનું નામ બી થઈ ગયું છે. કે આ ચા પણ અત્યારે થોડું બદલાય પહેલાના જમાનામાં કે નાની છોકરી જન્મે તો લોકો દુઃખી થતા કે ના તમારા ઘરે છોકરી જન્મે છી તો એ અ દુઃખી થતા કે ના ઘ ના છોકરી ન જન્મતા જ મારી નાખવામાં આવતી. પણ અત્યારે પૂજા બદલાઈ ગયો છે કે એના છોકરીઓ ઘણી ગણી પણ ખૂબ આગાહી રહી છે. અને વધી રહી છે પોતાના વિચારો બદલી રહી છે ને સરકારે પણ બેટી બચ ચાવો અભિયાન ચાલુ કર્યું છે. એનાથી પણ મોદી એ ખાસી છોકરીઓને બચાઈ છે. અને છોકરીઓને ખુબ આગળ વધારવામાં એમને પહેલા જોબની બધી સગવડો આપી છે. કે પહેલા છોકરીઓને પહેલો લાભ આપવામાં આવે અને એ રીતે બધી ખાસી હેલ્પ કરે છે. એટલે મોદીની પણ ખુબ ધન્યવાદ છે કે છોકરીઓ પાછળ આટલી ટાઈમ આપે છે.
તમારી વાત એકદમ સાચી છે. અત્યારે મહિલાઓ માટે દરેક ગવર્મેન્ટ દરેક દેશમાં કો દરેક રાજ્યમાં કો ખુબ જ મહેનત કર છે કા દેશની મહિલાઓ આગળ આવે અને સા ની મહિલાઓ પણ એટ એટલી મહેનત કરે છે. ક ના અમે બી ઘરકામ બી કરીએ, પોતાનું ઘર બી સંભાળીએ, ને બાળકો બી સંભાળીએ ને બધી જવાબદારી એકદમ સરસ રીતે એ લોકો પૂરી કર છે. કેમક દરેક મહિલા એક એવી પરિસ્થિતિમાંથી પસાર થયેલી છે ક કોઈ બી વ્યક્તિ અત્યારે કોઈ બી મહિલા કોઈ બી નાની છોકરી કે કોઈ બી સ્ત્રી કે કોઈ બી પરણિત ઘરની વહુ એવું નથી વિચારતી કે હું ઘરમાં બેસીને પડી રહું. જો આપણામાં કઈ બી ટેલેન્ટ હોય તો આપડે કઈ ને કઈ રીતે આપણે એનો ઉપયોગ કરીએ કે આપ કોઈ થોડા ઘણા ભી પૈસા આપ જા તે કમાતા હોય તો આપણી વેલ્યુ આપણે જાતે બી કરી લોકો બી ધીમે ધીમે આપણી વેલ્યુ કરતા થાય. કેમ કે આટલી મોંઘવારીમાં એવું છે ને દોરા બીસી લે ને એ લોકોકુલ નજર બા ખટોકું એવી વસ્તુ છે એટલે ખરેખર મુ તો દરેક મહિલા જેજ અત્યારે કરી રહી છે જાગૃત બનીને નોકરી કરે છે કોઈ ધંધો કરે છે કોઈ ઘરે બેઠા કઈ ને કઈ કામ કરે છે એટલે ખુબ જ ગર્વ લેવા જેવી વાત છે આપણા માટે.
અને હવે મોદી દી પણ લેડીઝોને કઈ પણ ધંધો કરવો હોય સિલાઈ કામ હોય નાનું મોટું ગૃુહ ઉગ હોય ખાખરા નું હોય સિલાઈ મશીન ફ્રી માં આપવામાં આવ્યા એ લોકોને કે લોકો કો મશન ખરીદી ના થ તો તું એમના માં આવડત હોવા છતાં પણ એ લોકો એમને ઘરમાં બેસી રહેે છે અને ઘરમાં એ લોકો પણ કામ કરે છે પણ એ કામની વેલ્યુ નથી થતી એ લોકો આવે તો એ લોકોને એવું લાગે છે તું તો શું કરે છે આરામ જ કરે છે ને તારે શું કરવાનું આખો દેશ ઘરમાં જ રહેેવાનો ને પણ આજે ખભેથી ખભો મિલાવીને એ લેડીઝ સ્ત્રી આજે પુરુષની સામે ઉભી છે અને એનાથી એક સ્ટેપ આગળ છે. આજે પુરુષો કરતા સ્ત્રીઓ વધ કારણ કે જેસ કરતા લેડીઝને એટલી બધી સવલતો સરકાર ી રહી છે અને હેલ્પ કરી રહી છે. કે તમે ભણો અને આગળ વધો.
હમ મને બરાબર છે બીજી બી નરેન્દ્ર મોદીએ તો એવી યોજના બહાર કાઢી હતીી કે જો કોઈના કુટુંબમાં દીકરી નો જન્મ થાય તો સરકાર તરફથી પાંચ હજાર રૂપિયા અમા છે મા બાપનું એટલે દરેક મા બાપ કેવું છે છોકરી આવે વધારે ખુશી થતી એ વખત. છોકરા કરતા બી વધારે આનંદ ની લાગણી એ લોકો ના પરિવાર માં છવાઈ જતી એટલે કોઈ બાળ હત્યા ના કર કોઈ નાની બાળકીને જીવથી દીીતી ના કરીે એટલે આ બધા પ્રલોભન આપીને નરેન્દ્ર મોદી ધીમે ધીમે દીકરીઓ ન એટલી બધી આગળ લાવવા માટે બહુ જ મહેનત કરીશું. પણ હવે જમાનું જ જેવ દીકરીમાં આવે છે એટલે આ કરવું જરૂરી થઈ ગયું છે.
પેલાના લોકો શું ખબર પડતી ને પહેલા તો શું છે જાતિ પરીક્ષણ થતું કે જાણી શક ત્રણ ચાર મહિના હા એટલે લોકો જોતા કારણ કે પેલો છોકરી છે તો એ લોકો જાતી પરીક્ષા કરા ત કે ઘર્ નિરીક્ષણ છોકરો છે છોક એ વીરો હતો જ ગુનો તો હતો જ છતાં પણ લોકો છૂટું ખૂટું અમુક ડોક્ટરો પણ એવી રીતે કરતા અને આ રીતે એ લોકો જાણી લેતા કે પેલા છોકરો છે કે છોકરી અને જો છોકરી હોય તો એ લોકો એબોર્શન કરાવી લેતા એવી રીતે કેટલી છોકરીઓની હોય થઈ છે જે અત્યારે ખુબ આગળ વધી શકે એ ખબર નથી કે કયું પુણ્ય લઈને આવવાની છે કે એના પુણ્યથી આપણે ઘરમાં સારું થય પણ બસ આપણે મનમાં એક ગ્રંથિથી અને વડીલો પણ એવી આશા રાખે કે ના પહેલી છોકરી એટલે હવે તો છોકરી અને બીજી છોકરી આવે કે ના આવે પહેલો તો છોકરો આવવો જ જોઈએ એવી વડ પ્રેશર નાખવામાં આવે છે બધા ઉપર એટલે બિચારા એ લોકો જાતિ પરીક્ષણ કરાય કરાઈને પણ એબોર્શન કરાઈને એ બાળ હત્યા કરી દે છે જેમ જે જન્મતા પહેલા જ એ લોકોને મારી નાખવામાં આવે છે પણ અત્યારે જે છોકરીઓ છે કે ચંદ્ર ઉપર જઈ રહી છે અ ઇલેક્શનમાં પણ ઉભી રહી રહી છે સરકાર પણ બની રહી છે અને ક્યાંક ને ક્યાં બધે પહોંચીને પોલીસ કોઈ ક્ષેત્રે એવું નથી કે જેમાં લેડીસ જોવા ના મળતી હોય આપ એટલે બધી આગળ પ ત હવે તો છોકરીઓનુંું ગર્વ એટલું વધી ગયું છે જ્યાં જોય તો છોક માટે ડિમાન્ડ એટલી હોય છે કે તમે જ્યાં જઓ ત તમને હેરાન કરે તો તમારે આ નંબર પર કોલ કરો તમને તરત સુવિધા મળી જાય કોઈ તમને છે કત્રી નાશક એટલી છોકરીઓ હોશિયાર થઇ ગઈ છે
હમ સાચે પહેલા તો કેવું હતું છોકરોના ઘરની બહાર પેલા તો એકલા જવું બી બહ ભયજનક વસ્તુ હતી છોકરો બી પોતે બી એટલું ડરતી હતી પોતાનું રક્ષણ પૂરતી નથી કરી શકતી એટલે મા બાપ પહેલેથી જ આમ છોકરી માટે નાના છોકરી છોકરી હોય તો આખી જિંદગી એને ક્યાં સાચું એને ક છોકરું હો તો સારું એવી માનસિકતા પેલા બહુ હતી પણ ધીમે ધીમે છોકરીઓને જેટલી મજબૂત બનાવવા એલે કેને કરાટે શીખડવામાં આવ્યા એવા ક્લાસીસ કરવામાં આવે સ્કૂલમાં બે રીતનું શિક્ષણવાવામાં આવ્યું કે તમને પોતાનું રક્ષણ પોતે જાતે જ કરી શકો આપડ સુકમ કોઈને ડિપેન્ડેબલ રહેવું પડે તો સંકટ સમય અચાનક કાવલી મુશ્કેલી ન તમાર કેવી રીતે સામનો કરો એ વખતે કરાટે શીખવાડ એટલે તમે લોકો કોઈ બી છોકરો કોઈ તમારી છેડથી કરો તમે એને પરત હાથ પગ ચલાવી અને જ જવાબ આપી છેક બીજી વાર કોઈ એવી હિંમત ના કરેલી આટલી બધી હિંમત સરકારે જ છોકરીને પ્રોત્સાહન આપી અને દરેક છોકરીને એકદમ નિડર જીવન જીવવાની શક્તિ આપી છે પ્રેરણા આપી છે
અમે નાના હતા ત્યારે નવરાત્ર માં સોતા ક જમે ગરબા રમતા બહાર જવું હોય તો મમ્મી એમ જ કતી આટલી મોડી રાત્રે બાર બીજી સોસાયટી માં જવાનું નહી રમવું હોય તો આપણી સોસાયટીમાં જ રમો અને ઘરમાં પતિ જાય એટલે ઘરે આવીઈને સુઈ જવાનું બસ અને હવે તો અમે અહી મારા મેરેજ અહી અમદાવાદમાં થયા છે તો જોવું તોું રાત્રે તમે બાર વાગ્યા પછી તો લેડીસ પોતાના ગ્રુપ સાથે પાર્ટી પ્લોટોમાં ચાલુ થાય પાસીસ લેવાના એટલા પૈસા ખર્ચવાના પણ એટલા કેપેબલ હોય એ પોતે કમાતા હોય એટલે એન્જોય કરે પાર્ટી પ્લોટોમાં જાય પણ રાત્રે જાય પણ એમના મમ્મી પપ્પાને પણ નો ટેન્શન કે ખબર છે કે છોકરીઓ હોશિયાર છે પહોંચી વળેલ છે ને કઈ બી પ્રોબ્લેમ હશે તો કોલ કરશે તો બ એમની સહાયમાં આવી જશે એટલે નિશ્ચિત થઈને મા બાપ પણ એમને કોઈ પ્રોબ્લેમ નથી હોતો અને હવે તો તમે ગમે ત્યાં જાઓ તમને કોઈ પ્રોબ્લેમ બસ હોય ટ્રા ટ્રેન હોય ગમે ત્યાં પ્લેનમાં પણ એટલી જ લેડીઝ જઈ તો છે પ્લસ આવજ કરી શકે છે ઉપરથી એક એકદમ સેફ્ટી હોય છે એમની પાસે કે એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી હોતી અને હ તો ફોન ની પણ એવી સુવિધા તમે વિડીયો કોલ દ્વારા તમે ક્યાં છો તમે કઈ હાલત માં છો તમે કોઈ તકલીફ તો નથી એ દ્વારા આપણે જાણી બાકી છે
હમ સાચી અને જો જુના જમાના ની વાતો કરું તો રાણી ઝંસીની રાણી લક્ષ્મીબાઈ કોણ ફૂલન દેવી ક એટલે એટલા બધા ઘણા કેરેક્ટર એવા હતા કે જેમનામાં પહેલેથી નિડરતાના ગુણ હતા કે પોતાનું આત્મરક્ષણ કેવી રીતે તે કરું પોતાનું તો ખરું પણ પોતાના રાજ્યનું જ્યાં એ લોકો રાજ કરતા જે ગામમાં એ લોકો રહેતા હતા ત્યાંની મહિલાઓને કેવી રીતે સુરક્ષા આપે એ બધી સ્ત્રીઓ દ્વારા બી આપણને ઘણું બધું શીખવા મળે છે કે દરેક જમાનામાં દરેક યુગમાં સ્ત્રીએ જાતે જ ઉભું રહેવું પડશે જાતે જ આગળ આવવું પડશે એ બધી વ્યવસ્થા કર ર છે પણ સરકાર ન બહુ મોટો સપોર્ટ થયું એટલે આ બધું સોનામાં સુગંધ મળી એવું આ કામ થયું છે તેત્રીસ ટકા નમત આપ પ દરેક જગ્યાએ મહિલાનો પહેલો ચાન્સ આપવા નથી કેતા લેરી સ્ ફસ્ટ એટલે દરેક જગ્યાએ મહિલાનો પહેલો ચાન્સ આપવામાં આવે છે અને ભાઈઓમાં તો કેવું થયું છે ભાઈઓને કેવું હતું પેલા કે ભાઈ અમે તો જેન્ટસ છે એટલે અમે તો કઈ બી કરીએ અમારે ચાલે ના આમ છે પણ હવે ખરેખર ધીમે ધીમે જવાનું બદલાય્યું છેું કે યુવાનો રખડપટ્ટી માં નહી બધામાં પોતાનું જીવન બરબાદ કરે છે ત્યારે બીજી બાજુ છોકરીઓ જ ઘણી ગણી ના ક્લાસમાં તમે જોવા જાવ ને તો સૌથી વધારે હાઈએસ્ટ માર્ક છોક છોકરીઓને વધારે જોવા મળે છે છોકરાઓ પર છોકરો પોતાનું જીવન બરબાદ કરવા તર વધારે ટાઈમ બગાડે છે અને છોકરો જીવનને લક્ષ્ય મેળવા માટે દિવસ રાત મહેનત કરતી હોય છે
અને છોકરીઓ કમાતી થઈ ભણી ગણી ને આગળ થઈ એટલે છોકરાઓ શું થયું કે આપણે તો બાપ દાદા નો ધંધો છે જ ને એમાં બેસી જઈશું અને છોકરીઓ એટલા માઇન્ડ થી આગળ વધી ભણી ગણી અને જોબ કરતી એ લોકોને બીજા કોઈ ખર્ચા ન હોવાથી એ લોકો પોતે દર મહિને દસ હજાર પંદર હજાર રૂપિયા મળડતા ને તો પણ એમને ઈનફ લાગતા ભલે છોકરાઓને તેમમ કે દસ પંદર હજાર રૂપિયાની શું જોબ કરવાની એના માટે શું મજૂરી કરવાની આપડે તો હ તમારામાં એટલી કેપેસિટી નથી એટલી આવડત નથી તો તમને કોણ આપ પણ છોકરીઓને એટલું ઇનપ છે અને પોતાના મેરેજની કે કોઈ મામ્મી પપ્પા ની એ સેવા માટે કે ભવિષ્યમાં એમની સેવા માટેના પૈસાની પણ એ લોકો પોતેલી બચત કરતા કે ભવિષ્યમાં કઈ બી માંદગી આવે કે કઈ બી તકલીફ આવે તો એ લોકોની તકલીફ ના પડે પૈસાની અ તો એ લોકો એક બાજુ થોડીક બચત બી કરતા એટલે આ રીતે પણ એ લોકો ખૂબ આગળ વધતા જે છોકરાઓમાં અત્યારે પોસિબલ નથી
ના ના સરસ સરસ તમારા જોડે આ ટોપિક પર વાત કરી હ
બહ જાણવા મળ્યું હા ચલો હા મોકો હા